હેલો
હા, બોલો, હું કરો? હા.
ના, મારા હમણાં થોડીક વાર પહેલાં નહોતો આવતો અવાજ.
આ નેટવર્કનો વાંધો એટલે.
હા.
હુંઇ મોબાઈલનું નેટ ચાલુ કર્યું નતો થાતો ચાલુ, પછી વાઈ-ફાઈ ચાલુ કર્યું તો થયું.
હા.
હું હાલે તમારા છોકરાનુ સુઈ ગયા ઘરવાળા ને બધાય?
હા, ઘરવાળા જોવ તૈયારી કરશે. છોકરો સુઈ ગયો, ને છોકરી લેસન કરે.
તમારી છોકરી બવ હોશિયાર નય?
હા બહુ હોશિયાર છે, બોપોરે ટીવી જોઈ લીધી ફુલ. અને હવે બધા વિષય નું લેસન યાદ આવ્યું તો લેસન કરવા બેઠા બેન.
હા નકર તો સુઈ જાય પણ આજ લેસન બાકી છે લેસન ન કરો તો નઈ લેસન ન કરે તો પછી ટીચર કઇ ગ્રુપમાં ફોટા મૂકે એટ
એવું હોય કે, ફોટો એ મૂકે. ટીચર ટીચર એ બોર્ડ આવી તો તો
હા વાલી નો ગ્રુપ હોયને એમાં ફોટા મૂકે લા હિમાલીય નગર પહ કોવા એટલે પછી એમાં ફોટા મૂકે, કેટલા વાળા વિષય નુ લેસન નથી થયું.
કે એટલે પછી બેન પેડે છે જ ફોન પર, હમ્મ અને ઓલા ભાઈ છેને.
એ તો હુઇ ગયા, કઈને.
ટ્રેન યુવસ છે, એક ટુકડા છે
ના ના આવડી ગયું અમે ગુજરાતી
છે, તે એમ પેલા ના કરેલું ઇંગ્ ઓલું ઇંગ્લિશ નુજ આવડતું હતું ને, ગુજરાતી ન આવડતુંને
ડયમમાં બેસાડિયો હતો ને એટલે નતતો આવડતું, કલમ પડીજ નતો આવડતું
તો આ બધું આવડી ગયું ગુજરાતી માં
ગુજરાતીમાં એકડા આવડી ગયા સો એકડા અને કલમ ખડ્યો આવડી ગયો એટલે એના સાદા શબ્દ વાચતા આવડી ગયું. વાત તો એક લખમાં
હમ
થઈ થઈ જાય હશે બીજું
હમાં કેટલું આવું વાંચતાનું
હું.
પ્રાર્થના બોલતા પ્રાર્થના બોલતો હોય
હમ પ્રાર્થના કઈ છે અહિયાં સ્કૂલ માં કઈ પ્રાર્થના બોલતા હોય
પ્રાર્થના તો ઈજ હોય. ખ જીવનમ જ લ થા જોને એવું ક છે
ઓ
હવારે બોલતો તો એક બીએ છે એમાં અને અલગ અલગ કોઈ પાછું પ્રાર્થનાના પછી પ્રાર્થના એ ગીત હોય ને ગીતને ભજન એવું હોય ને ઢોલ વગાડવાનું એવું પ્રાર્થનામા
ના બધી બદલી ગઈ છે ને પેલા એ વારી પ્રાર્થનાને હોય આપડ તો તો બીજું અલગ જ પ્રાર્થના હોય અસલ ની પ્રાર્થના એ બોલતા
હા.
જીવન તારું વિશ્વરૂૂપારું પછી એ કરુણા ના કરના પછી હે સરારદા હે સરારદા હજી કેટલી બધી હતી ને એ કરુણા ના કરનારા
આજ કેતો હતો કે મન આબોલાવ આબુલાવ
બદલી ન હોય કે પ્રાર્થના એ છે બધી લગભગ હું તન પણ નક્કી ન સ્કૂલ વાળા પાસે બદલાવતા હોય પારત ન નવીન ભાઈની એ. નવી નવી આવતી હોય ને નવીન એ પ્રાર્થના આવજત.
પછી ગુલાબ બનાવે.
હમ.
કપડા ને પહેરી ગયેલું હોય તો એ યુનિફોર્મ પહેરી ગયેલું હોય તો પછી દુર્લા બનાવ એવું અલગ અલગ પ્રાર્થનામાં હોય.
તે.
પછી બ્રડે હોય તો ઊભા કરે પછી બ્રડે નું વિશ કરે એવું હોય એટલે પ્રાર્થનામાં મજા આવે.
છે.
કે હાલો એતો પ્રાર્થ મોડું થઈ જાય પ્રાર્થના માટે વેલો વયો જાય થોડક
ગુલાબ બનવાનું હોય ત્યાં.
ગુલાબ બનવાનું.
હા એટલે એ ગુલાબ દેઈ ને એવું બધું કરે. રોજે અલગ અલગ હો હોય ના બપાર ની પાડી છે બાર વાગે પણ અલગ બધે છોક કરા ના વારા હોય જે વ્યવસ્થિત કરીને આયવા હોય ને બધુ માથું ઓરાવી ને નખ કાપીને નઈ ધોઈને
તે.
યુનફોર્મ ચોખ્ખો પેરીને થોડીક વાર તો એને ગુલાબ આમ એટલે હવારે કોઈ તદી ને તેદી ગુલાબ બના
હમ હમ તેને ગુલાબ બનાવે કેવાય એમ.
હા એને ગુલાબ બનાવે.
ભાઈ તો રોજ ગુલાબ બનતો હશે મને એમ લાગે
હા એટલે વેલો વયો જાય આજ મારો માર વારો છે ગુલાબ. આગળ આગલે દિયે કઈ. ના ગુલાબ એમાં ગુલાબ ન હોય એના એયા બધાને જો નાનાઓના હા.
વાંચી વાચી નંબર આવી ગયા બેન ના તો.
હમ એને ઓલા હમણા સ્પર્ધા હે. ચિત્રા નુ ને.
કઈ કઈ સ્પર્ધા છે.
એટલે મહાકુંભ કય છે પણ સ્કૂલમાં પેલા હોય હા છોકરીને પેલા સ્કૂલ માં હોય પછી
ક્રીન એલુ બહુ આવડે ને એને ચિત્ર દોરતા હારા આવડે ને. માર છોકરા નેઈ આવડે. પણ મા છોકરો કઈ ધ્યાન જ ન દેતો હમણાં નકો ઈ તો પેલા ચિત્ર દોરતો ને. તે કેવુ અસલના જેવું હોય ને એવું જ ચિત્ર દોરતો હમણાંથી કઈ ધ્યાન જ નથી દેતું એનું ધ્યાન બધું મોબાઈલમાં જ હોય. એટલી ટાઈમે જ. મિત્ર મિત્ર બધું મૂકી દે એને ઉપર એને કેટલું અમ એટલે એમ કલર મૂધા મૂધા લઈ દીધા તે કેટલા પ્રકારના તેમને કલર છે.
હા.
એ હમણાં એ મોબાઈલમાં જેનું ધ્યાન પડ્યું ને તે તેનું બધું એને મૂકી દીધું.
હા.
દોડતો નથી ને કાય નય બધ મોબાઈલમાં જ હોય હમણાં હવે પરીક્ષા આવવાની છે આઠમા મહિનામાં એ થયા તો કાલે તો તાવ આવ્યો હતો બે તન થી ઘેરેજ છે. શુક્ર શનિ ને રવિ.
તો દેતા જ નાખે એટલા થઈ જાય તો જોતા જ હોય.
હથી હારું આ તો લઈ લે હવે હું દય તો એ ના પાડે તો એ ધરા લઈ લે તો હું કરવાનું.
પાંચ મિનટ દીધો હોય તો એ લેશન આપો. તય કરીને આપી દેવાનું
હ
હમ
એ સારું કેવાય પણ મોબાઈલ ના દયે
હા મોબાઈલ કોઈનો છે.
હમ્મ તોલમપ ગેહુના ગોવા હોઈ ગયા કે
હા એ તૈયારી છે. બસ સુવાની
કેમ કે હું દઉ નથી
હા....
એમ કે દક્ષા રાહ જોવે એટલે હું દોડટું થઈ ને.
હા....
એમ કે ગપા મારવા કે નહી ફાકા મુકવા નઈ એમ કે
હા હું બરોબાર છું. અંદર છે પછી પૂછું
એની પાસે ના થ આવ્યો ગમે. થ ને તેને દાદ ના આવે તો આમ જવાબ એવો આપે ને બાકી. બહ છે હા ઘરવારો મારો છોકરો દાંત કાઢી કાઢીને. ગોટા વળી ગયા હ હાસ સસરાને કીધું તો એઈ ગોટા વળી ગ્યા.
હા એટલે સાંભળતા તા કે પછી કીધું.
હુઈ પસી કીધું ને આવ આ માર છોક. રોને ઘરવાળો બે સાંભળતા હતા.
હઅ તો વાત તો સાંભળતા હતા.
હા એટલે આમ હું બોલતી સંભલાયને.
છે
પછી મેં એમ કીધું ને હેલો હું મોલમાં છું. છોકરાને મારે સુવરાવો છે. સુવે છે. હું જાઉ તોઈ એ અમારો છોકરો દાંત જ કાઢે. હું ક ના ન ભાવ છુંધી કે હું હોઈ જવાનો રોવે છે. બી ભાત એવા મીઠાને
હ....
હ હામી વળા પછી ને દાતે નું આવે. તમાર ઘરવાળા ને તો. બોલો હ પછી બોલવું શું વાતું કરું.
હા...
તમે જાય પછી ભીહોની બબાટી. તે હ કે ગુંદરા મે ક કે નાખી દીધી એને આપી ને નોકરી કે હોના વાલામાં તેલામાં.
હમ એવું કર
એ હને તો પેલામાં હું ઘેઉ ધોવાનીને બધું ઉપાડવાનું. કાથી હુંઠીને પાછું કઈધું કે
કઈ નથી તું હવે બોડી કેવડી છે. તો વાટવારી તો ખરાબ
હોય એ મુગું વાઘકને પોરીક તલે પ દુખમી બરી એ પપાસું.
હારુ.....
તો
હ
એ તમારે નારીઓ ઓ કેરીયન બરીન કો થ કે નઈ.
હા કેલ જટણ હોતી થોડી દર
હ તો કાલે હું તો ઓલી બાચું ગઈ હતી. પાછો લઈને અમારે લોંગડા કેરી આવે ને લો એવી કેવી મીઠી આવે એકસો વીસ રૂપિયાની. કીલો હા અમારે તો હજી કેટલા પ્રકારની આવે લંગડા અને ઓલી નોલી ન કેટલાય પ્રકારની આવે. કેવી મીઠી મીઠી છે તો હું હમણાં કિલ્લો વાત ગઈ હતી ને ઓલ બાજુ.
હા.
કિલો એક લઈ આવી તું, ચાર પાંચ આવી તું કેમ હા કેશો છે કે મીઠી મીઠી અને લંગડા કેઈ એને, આખી લીલી લીલી આપડે કેમ કાચી હોય કેરી એની ઉપર આમ લીલું લીલું પીડી ન હોય. આ લીલી ઉતર એમ લાગે આમ જો ને ત છેટે તેમ જગ્યા કાચી કેરી પણ એ તો એ પાકી હોય અને એકદમ અને કેવુ મોટા મોટા મોટા ફળ હોય એકદમ. અને એ છે ને કેરી ઓલી હળગર લેવી ન હોય.
હમ.
હીરું બીરું ન હોય એમાં ગમે એ પોચી થઈ ગય હોને તો હીરું ન હોય ખડે નહિ. આપડે આયા કેવ છે સરખેરીમાં આપડે હોળી જાય ને હોળે નઈ. હમ આમાં એમ ન હોય.
હા.
તમને જે કે મીઠી મીઠી વાત કહી.
હા અમે તો પછી એ કઈ રે. એ કયરે ઉતર લીધી હતી એટલે કર્યું પાછું
પછી ખાવામાં પોહચાઈ ગઈ, પછી સ્ટોક કર લીધો.
ફ્રીઝરમાં મૂકી દીધી ચાર પાંચ કિલા
ચાલો અમને નિંદર આવે છે હુઈ જઈએ તો.
એ હારો આલો પછી
હા હા આ છે હા નવરી થોડી વારમાં કરું નીંદર નહી આવે પછી.
હ તો આ ઘરવારાને કેજો નેવરા રે એ ઘરવારા ને કરુ હમણાં.
છે ને, હલો.
હાલો.
તમારા ઘર વાળા છે ને નવરા તો એને વાત કરવું કરવી છે એટલે કામ છે મારે તો એમ કેજો. હા, કરું હો હમણાં.